કેમ છો ભાઈ મજામાં?
બસ શાંતિ ભાઈ તમે કહો
બસ જોઓ શું ચાલે બોલો જલસા ચાલે ને બાકી?
બસ જલસા યાર આજે તો બઉ વરસાદ હતો તે અમને તો વર્ક ફ્રોમ હોમ આપી દીધું તું એટલે પછી હ ઘરે ને ઘરે હતા આખો દિવસ
ના ના સાચી વાત છે હવે આપડે મસ્ત એટલે ગાઢ મિત્ર થઈ ગયા છે બરોબર તો મિત્રતા વિશે આપણેે થોડીક ચર્ચા કરીશું
કરીએ ના ભાઈ
હ મિત્રતા જો હવે આપડે આપડી જ વાત કરો તો આપડે પેલા અજાણ્યા વ્યક્તિ હતા ના હું તમને ઓળખતો હતો બરોબર ના તમે મને ઓળખતા હતા. હવે આપડે. એક એવા પ્લેટફોર્મ પર મળ્યા કે જે એર્નિંગ્સ માટેનું પ્લેટફોર્મ હતું. સારું એવું પ્લેટફોર્મ હતુ. હવે એના પરથી આપડે બે મિત્ર થયા. બરોબર છે. અત્યારે આપડે એવું છે કે તે ચાલો ભાઈ. અત્યારે તમારે પણ મારું કામ છે મારે પણ તમારુ પણ આપડે ભવિષ્યમાં બી એવા કોન્ટેક રહ્યો છે એવા તો કઈક મળ-મળીશું કદાચ ભવિષ્યમાં જો મળવાનું થાય તો કંઈક.
હા ક્યાંક અહ અત્યારે આપડે રૂબરુ મળ્યા નથી પણ ક્યાંક તમે અમદાવાદ આવો અને હું બી અમદાવાદ આવુ તો આપડે ભેટાડો થાય તો આપડે મળીસુ.
ના ના સાચી વાત છે તમારી અહ મળીશું ચોક્કસ મળીશું આપડે. બોલો બીજુ કો શું ચાલે શાંતિ તમારે?
બસ શાંતિ યાર આજે તો એકદમ અચાનક થી વરસાદની રજા આપી દીધી તો પછી ઘરે ફેમિલી બધા ભજીયા બનાવીને ખાધયા તો વરસાદ ના.
હમ્મ સાચો મિત્રને જીવ આપડે આમ કેવાય ને કે સાચો મિત્ર તો એક જીવન જીવવાની સૌથી મોટી આમ સંપત્તિ હોય છે.
હા એ ખરી ભાઈ ગમે ત્યારે તમારે ગમે તેટલી મોટી આપત્તિ આઈ જાય કોઈ તમારી સાથે ઊભો હોય કે ના ઉભો પણ તમારો જે સાચો મિત્રો હોય તમારી સાથે ઊભો જ હોય.
ના ના તમારી વાત સાચી છે હવે કહેવાય કે પરિવાર આપડે જન્મથી મળે છે. પણ મિત્ર કહેવાય કે જાતે પસંદ કરવો પડે છે એમ કે ભાઈ કોને આપડે મિત્ર બનાવાય આપડા પર છે પછી.
હમ્મ. એ બી બહુ સાચી વાત છે કે આપડે એક વાર સાચો મિત્રો મળી ગયો ને જીવનમાં અને સારો મિત્રો મળી ગયો ને કે ગમે તેવી પરિસ્થિતિમાં આપડી સાથે ના સાથે હોય. સુખમાં સાથે અને દુખમાં સાથે તો એ ભાઈ આપડા ભાગ્યે કેવાય કે આપણને સારો મિત્રો મળ્યો એમ.
ના ના તમારી વાત સાચી છે. તો આમ કેવાય કે સાચો મિત્ર સુખમાં તો સાથ હોય જ પણ એ સાચો મિત્ર આપણને દુખ માં પણ કોઈ દા છોડે નહી આપડો સાથ પૂ પૂરેપૂરો આપડો સાથ આપે છે.
એજ ને ભાઈ દુઃખમાં જે સાથે ઉભો હોય એજ મિત્ર. ટૂંકમાં તો અત્યારે તમારે ધારો કે તમારી પાસે અહીંયા આજે દોલત સંપત્તિ છે તો બધા તમારી સાથે ઉભા રેવાના છે અને તમારા સ્ટ્રગલ ના ટાઈમમાં જે સાત તો ઉભો એજ તમારો સાચો મિત્ર ભાઈ.
ના ના તમારી વાત સાચી છે. હવે તમારા મતે સાચા મિત્રની ઓળખ શું છે?
એજ ભાઈ કે આપણા ખરાબ ટાઈમમાં આપડે સાથે ઉભો રહે આપડે આપડું એબસન્સ હોય એટલે આપડે ત્યાં હોઈય નહ ને આપડું જે પડતી થતી હોય ને આપડે સાચવી લે એમ આપડે પાછળ નહી બોલાય એમું ખદે નહી ભાઈ એમ. આપણને સલાહ સાચી આપે. હ ગમે તેટલે એમ ફસાઈ ગયેલા હોય તો આપણને સલાહ સાચી આપે એમ. એવું નહીં કે ભાઈ ગયેલો છે તો વધારે ફસાય એવું નહી ભાઈ.
હવે કહેવાનો મિનિંગ કે જે વ્યક્તિ આપણને આપણે જેવા છીએ તેવા જ આપણને સ્વીકારે ભૂલ થાય ત્યારે સમજાવો ને સફળતા મળે ત્યારે આપડે આમ દિલથી પોતાના દિલ થી આપડે સફળતા મળે તો પોતાના દિલ થી એવા એ માડ આપડો મિત્ર ખુશ થાય એને એક સાચો મિત્ર કહેવાય.
એજ ને ભાઈ જો આપડી ભૂલો તો આપણને એકદમ મોઢા પર લાફો મારી મે કહી દે અને આપડી જયારે સફળતા થાય તો આપણને પેલી દિશા પછી હેરવા આપ ને એ આપડો મિત્રો.
ના ના તમારી વાત એકદમ સાચી છે હવે મારા જીવનમાં પણ એવો એક મિત્ર જયારે હું મુશ્કેલીમાં હતો ત્યારે સૌ દૂર થઈ ગયા હતા પરંતુ એ મિત્ર મારી સાથે હતો. તો આપણને એટલું ખવર છે કે મિત્રતા એવી છે કે જ્યાં પરિવારના સંબંધો પણ આઈને મિત્રતા આવીને ઉભી રહે.
હા એજ છે ભાઈ ઘણી વખત તો આપડા પરિવારના લોકો બી આપડો પ્રસંગ હોય તો કેવું કરે કે અત્યારે હમણાં ત્યાં નથી જવું એ અમારે ત્યાં ન પણ આ મિત્રો ને યાર આપડે ગમે ટલો નાનો પ્રસંગ હોય મોટો પ્રસંગ હોય એને ઇન્વીિટેશન આપીએ ના આપીએ તો બી એ ઉભો રેય જાય એમ.
ના ના તમારી વાત સાચી જ છે અને એજ સાચી મિત્રતા છે અને આપણને તો શાળાના મિત્રો પણ ખુબ યાદ આવે છે જો.
હા શાળાના મિત્રો તો મિત્રો જ હતા ભાઈ એના સિવાય મિત્રો મળ્યા જ નથી.
ના ના વાત તમારી સાચી છે સાથે ભણવાનું ટિફિન શેર કરવાનું રમવાનું શિક્ષ શિક્ષકો પાસેથી બચાવના પ્રયત્નો કરે એ પણ આપણને યાદ છે ભાઈ.
શિક્ષકોના નામ પાડવાના પછી એક સાથે માર ખાવાની. એબી બઉ ભાઈ મસ્ત હતી ને એ દિવસો પણ.
ના ના સાચી વાત છે તમારી આપડે હોમવર્ક ના કર્યો હોય ને તો એકબીજાની ભાઈ મદદ કરો સ્કૂલમાં તો.
હા અને ભાઈ પેલું નથી કેવાતું કે ગુરુ ના ઘરે અને મિત્ર ના ઘરે આમંત્રણને આમંત્રણ ની ના નહી રેવાની. કામ કરવામાં ક્યારેય બી એમ ગુરુ ના ઘરે પ્રસંગ હોય મિત્ર ના ઘરે પ્રસંગ હોય તો રાહ નહી જોવાની એમ આપણા થી થાતું હોય તો એને હેલ્પ કરી જ દેવાની.
ચોક્કસ ચોક્કસ તમારી વાત એકદમ સાચી છે આજકાલના સમયમાં મીડિયામાં હજારો આમ જો તો મીડિયામાં સોશિયલ મીડિયામાં તમારા હજારો મિત્રો હોય છે પરંતુ સાચા મિત્ર તો બહુ ઓછા તમને મળે છે.
હમ ઘણા ને કેવું હોય કે ઓ સોશિયલ મીડિયા માં હજાર બે હજાર ફોલોઅર્સ છે પણ એમની સાથે ડેઇલીમાં મળવાળા ખાલી ઉઠક બેઠક વાળા ચાર પાંચ જ હોય.
ના ના સાચી વાત છે તમારી એ પણ.
તો એ ચાર પાંચ ખરા ટાઈમે ફોન ઉપાડે બાકી પેલા ઓગણીસો ને પંચાણું લોકો તો યાર ખાલી આમ દેખાવ પૂરતા જ ને.
હમ. અને કેહેવાય કે સાચા મિત્ર હંમેશા આપણને સાચા માર્ગે ચાલવાની પેલા તો સલાહ આલે. એ કોઈ સાચો મિ ત્ર હશે કોઈ એને એવું નહીં કે ભાઈ ચાલ તું દાર આલ્કોહોલ નું સેવન કર સિગરેટ પી ગુટખા તમાકુ ખા એ ઉપરથી એને વસ્તુઓ જો કરતો હશે તો છોડાવવાનો પ્રયત્ન કરશે. કે ભાઈ આ વસ્તુ તારા શરીર માટે સારી નથી ભવિષ્યમાં તને આ વસ્તુથી તને કેન્સર કેવી કોઈ બીમારી પણ થઈ શકે તો તું છોડ આ વસ્તુ તારા માટે સારી નથી.
એ એજ ને આપડને આપડે પેલા ખોટા રસ થયએ એના પેલા આપણા ને ચેતવી દે ને એ જ સાચો મિત્ર
ના ના તમારી વાત એકદમ સાચી છે જો મિત્ર ખોટા રસ જઈ રહ્યો હોય તો આપણે શું કરવું.
મિત્રો ખોટા રસ્તે જઈ રહ્યો તો આપડે પેલા તોને સમજાવો કે તું આ ખોટા રસ્તે જાય છે. એ બહુ ખોટો રસ્તો છે અને એના પછી પાછળ થી તને જે તકલીફ પડશે ને એ બહુ ખરાબ તકલીફ પડશે. તને બધા ને.
હમ- હમ- હમ તમારી વાત એકદમ સાચી છે. ક્યારેક મિત્રો વચ્ચે આપડે કોક નાનો મોટો જો-જો તમે મત, હવે પરિવારમાં હશે ને પરિવારમાં શું કોઈક નાનો મોટો મતભેદ સંબંધ તૂટી જશે. જયારે મિત્રતા એ વસ્ મિત્રતા એવી વસ્તુ છે કે જેમાં સેજ મતભેદ થશે. ચાલો ભઈ આજે તાજો નથી બો બીજે દિવસ એજ તમને એક જ બાગડે બેઠેલા ને એક જ જોડે બેસી ને હસતા ને રમતા જોવા મળશે.
એજ ના ભાઈ મારે હું મારી જ વાત કરું મારો એક ભાઈ છે અ મારો મિત્ર જેવો જ છે એમ. એને અમારે ઘરમાં એટલી બોલાચાલી થાય એકબીજા ને બોલીએ ખોટું લાગે. ઝઘડો થાય ગમે તેટલો મોટો પણ તમે તો કીધું કે આ કાલે પણ કાલે નહીં, અમારે અમાર તો દસ મિનિટ પેલા પછી જ અમે ભેગા હોઈએ.
ના-ના વાત તમારી એકદમ વાત તમારી એકદમ સાચી છે. અને આપણે ભાઈબંધો સાથે ઘણી વાર આપણે પ્રવાસે પણ ગયા હસે. એ પણ કેટલી યાદો આપડી હશે. કે આપણા મિત્ર સાથે કે એક પ્રવાસે પણ આપણે ગયા હઈશું.
અને ભઈ જો, પ્રવાસમાં જવાની ફેમિલી જેટલી મજા આવે ને એનથી વધારે મિત્રો સાથે જવાની મજા આવે. કારણ કે મિત્રો સાથે કેવું હ કારણ કે કેવું ખબર તમારે બધાનું માઇન્ડસેટ એક જ જેવું હોય.
હમ, તમારી વાત સાચી છે. આમ કેવાય કે પ્રવાસ માન લો આપડે બધા મિત્ર બધા ભેગા સ્કૂલ ના ભેગા થઈને સાયન્સ સિટી ગયા અમદાવાદ. તો ત્યાં ઘણું બધું એવું ફરવાની વસ્તુ છે. જ્યાં આપણે ઘણી બધી જગ્યાએ ફરી શકીએ. છે. અને આમ મિત્રો કેવું પેલા આમ એકબીજાના હાથ પકડી ને ચાલવાનું. શિક્ષક આગળ ચાલે આપડા સાહેબ. અને પાછળ આપડે દોસ્ત જે ખાસ દોસ્ત હોય એને જ આપડે હાથ પકડી ને જોડે. એવું કહેશે ભઇ એક બીજાના હાથ પકડી ન ચાલો તો આપડે એ જ દોસ્ત નો હાથ પકડીયુ કે જે આપડા ખરાબ કે સારા સમયમાં સાથ. તે.
હમ. અરે હું તો કઉ છું એક મિત્ર-મિત્ર એવો હોવો જોઈએ ને કે આપણે બેની-બેની જેની વાઈબ મેચ થવી જોઈએ એમ. કે બે ને એક સાથે એક જ વિચાર આવવા જોઈએ એમ. એવું નથી હોતું કેટલી હદે વાઇબ મેચ. થઈ ગઈ છે ને કે હવે કંઈક કેતા પેલા જ એતો સમજી જાય છે સારા હતી એમ.
ના તમારી મિત્રતામાં વિશ્વાસ કેટલો જરૂરી છે.
મિત્રતા તો અહીયા વિશ્વાસ વગર ચાલે જ નહી. આંધળો વિશ્વાસ જોઇયે મિત્રો ઉપર ભાઈ.
તમારી વાત સાચી. મિત્રતા આપણને હસવાનું, શેર કરવાનું અને મુશ્કેલ સમયમાં મજબૂત રહેવાનું આપણને શીખવે છે જો.
એજ ના ભાઈ, આપણને આપડો ખરાબ સમયમાં આપડો ટેકો બનીને ઉભો રહે ને એ મિત્ર.
હમ, સર ઘણા સમય થી બધા સાથે મળવાનું તો આમ થતું નહી પણ જૂની યાદો. આમ ફરી તાજી આપડે બે મિત્ર થઈને ધૂની યાદો પેલાની આપણેે યાદો તાજી કરી. હવે નઈ યાદો પણ બનશે. એવું આમ આશા રાખું છું ભઈ ભવિષ્યમાં તુ મને ક્યાંક મળે આપડે મળીએે. અમદાવાદ તો મારે ઘણી બધી વાર આવવાનું થાય છે. પણ એવું છે કે મન મારા કોઈ છે અમદાવાદ ઈસનપુર ગોવિંદવાડી રેય છે. ત્યાં ઘણી બધી વાર મારે આવવાનું થાય છે. પણ કેવું છે હવે તું ક્યાં રેતો હોય મને ખ્યા ખ્યાલ નથી ત્યારે તુ ક્યાં રેતો હોય પણ મળીશું કોક ટાઈમ આઈશ તો ચાલો તો ચોક્કસ.
તો ગાંધીનગર તમારે આવવાનું થાય તો કેજો મને.
ના ગાંધીનગર તો કોઈ દાળા આવવાનું મિત્ર થતું નથી પણ થશે તો ચો ક્કસ આપણે મળીશું અને મિત્રતા એ એવો સંબંધ છે. જે પ્રેમ વિશ્વાસ અને નિસ્વાર્થ ભાવના પર ટકેલો છે જો એમાં કોઈ સ્વાર્થ ના હોય મિત્રતામાં હવે મિત્ર છે. તો બેવું સાથે સુખ સુખ બી સાથે જુવે ને દુખ બી સાથે જુએ. અત્યારે ઘણા મિત્રો તો એવા હોય છે ને કે જે નાને થી મોટા અને મોટે થી ગયડા પણ એક સાથે જ થાય અને બિઝનેસ બી આમ બેવના માઇન્ડસેટ એક જ સાઈડ ના હોય બંને એક જ વિચાર તરફ જતા હોય. અને બંને પ્રગતિ કરે વિચારોમાં બિઝનેસ ઘણા તો મિત્ર બિઝનેસ ભવિષ્યમાં મોટા બિઝનેસ પાર્ટનર્સ બી બનતા હોય છે એક બીજાના
આ અને ભાઈ મિત્રોતા એટલે નિઃસ્વાર્થ નિઃસ્વાર્થની વ્યાખ્યા એટલે મિત્રોતા
ના વાત તમારી એકદમ સાચી છે તમારી સાથે વાત કરીને ખૂબ ખૂબ આનંદ થયો. અને મિત્રતા ઉપર વાત કે બે મિત્રો એ મિત્રતા ઉપર વાત કરી એનાથી વિશેષ તો બીજું શું હોય ભઈ.
હા એ કઈ ના જ હોય ભઈ હ હા સારું ચલો આવતા ફોન કરજો ભઈ હ હા ભાઈ હા.
આભાર.